કઈ ખાસ નહી બસ થોડું મન. ભરે છે.
મને કહેશો તો હળવો લાગશે મિત્રો વચ્ચે વાત છુપાવવી ન જોઈએ.
હા, પણ મને દર લાગે છે
સાચો મિત્ર ક્યાક ખોતું નથી વીચાર તો વિશ્વાસત્ મિત્રતાની સાચી ઓળખ છે.
સાચું હુ ઉમેદા તારી સાથે છું.
આજકાલ લોકો પર વિશ્વાસ લાગે છે.
હા પણ, સારા લોકો હજુ પણ છે બસ ઓળખવાની જરૂર છે. .
સા ચી મિત્રતા જાય છે.
અને વિશ્વાસ ચ
હા હવે હું થોડી હળવી અનુભવું છું. તારી સાથે વાત કડી ને સારું લાગ્યું.
એજ તો મિત્રતા છે, મની બધી વાત શેર કરવી.
હવે મને સમજાયું. કે બધ ધું અંદર રાખવી યોગ્ય નથી.
સાચું, વાત કરવા થી દિલનો ભાર પણ ઓછો થાય છે.
અ ભાર નહી મિત્રતા તો એજ છે.
તે. માટે હું તારી આ ભારી છું.
હવે બધાને તરત જ વિશ્વાસ નહીં કરો તે તો તારી સાચી વાત છે, પણ સમજદારી જરૂરી છે. પણ સારા લોકો પર વિશ્વાસ રાખવો પણ જોઈએ ને.
બધાને તરત વિશ્વાસ નહીં કરો, પેલા ઓળખીશ.
સાચી મિત્રતા જીવનને સુંદર બનાવી દે છે.
જીવનમાં સારા ખૂબ મહત્વનું હોય છે.
સાચી મિત્રતા જીવનને સુંદર બનાવી દેય છે. આજે તું બહુ વિચરવા લાગી રહી. શું કોઈ ખાસ વાત છે?
હા. હું થોડા દિવસથી લોકો દરેક વ્યક્તિ સાથે નથી હો
સાચું છે. પણ એનોત એ નથી કે આપને બધાથી દૂર થઈ જઈએ. જીવનમાં સારા અને ખરા બંને પ્રકારના લોકો હોય છે.
. કોઈ નજીક નો માનસ જ દિલ તોડે ને ત્યારે બહુ દુઃખ થાય છે પણ ફરી
હું સમજુ છું પણ એ તો અનુભવ. આપણને વધારે સમજદાર બનાવે છે દરેક વ્યક્તિને એક સરખું ન સમજવું જોઈએ.
હા હવે મને લાગે છે કે હું પહેલા લોકોની વાતો સમજીને પછી જ નિર્ણય લઈશ.
એ બહુ સારી વાત છે પણ તું પોતાનું દિલ. બંધ ન કરજે સાચી મિત્રતા વગર જીવન અધુરું લાગે છે.
હ તું સાચું કહે છે તરા જેવા મિત્ર ફર્યા પછી હું લાગે છે કે હજી એમાં સારા લોકો છે.
આપને એકબીજા પર વિશ્વાસ રાખીએ જીએ એટલે તો આપણી મિત્રતા મજબૂત બને છે.
પગ
જીવનમાં ક્યાંક લોકો આપણને હ તો સમજશે પણ આપણે સાચા રહેવું જોઈએ. તે
બરા એ વાત મને બહુ ગમે સા